બોલો પરેશભાઈ શું કરો છો?
મજામાં ભાઈ.
હા મજામાં.
શું ચાલે કોહ.
અ શાંતિ ચાલે છે.
એમ.
હા.
ચા ભી તો.
હા ચા પીને આયાં ને.
હમ્મ.
હાલ તો ખેતરમાં આવ્યા અમે
ખેતરામાં આવ્યા છેમ.
હા.
બરાબર ના ના સારું સારું અમે બસ આ ઘરે છીએ કોણ
એવું એમ ના.
ઓ વા આજે શું અમારે લાઈટો નથી ગામમાં?
હા.
એટલે હમણાં આવી જ છે.
અમારે તો છે લાઈટ અહિયા.
બરાબર ના એટલે અમારે રાત્રે અગિયાર વાગ્યા સુધી લાઈટ નથી.
હા.
ત્યાર પોચ ગામમાં ડીપી બળ ગઈ તી ડીપી મને નાખતા હતા.
હા એવું એમને.
હવ તો પછી રાત્રે ડીપી ના નાખી ને અત્યારે પાછી ડીપી બદલાય એટલે પાછી બે કલાક લાઈટ નતી.
હા હા. વરસાદ ના કારણે એવું
હા વરસાદના કારણે છે એવું.
કેવો પડ્યો વરસાદ તમારે.
વરસાદ જોરદાર પડ્યો હે.
વીજળી
સરે વીજળી કાટકાાન તમે જુવઓ તો યાર હા હ હા હા. ઘબરાય ગયા હતા બાદ એમ.
અમારે અમારે પેલી વીજળી પડી રઈ રાતે લાઈટ જતી રહી.
અચ્છા પ્ય્યારે બીજુંલે જ લાઈ જ તેરી.
હા ગામમાં બે ત્રણ જણા ના મીટર બળી ગયા હે.
અચ્છા મીટર બળી ગયા છે. બીજું શું શું બળી ગયું?
પીજું એક પંખો બળી ગયો એક ભાઈ ન ઘરે.
બરાબર. સરસ સરસલિમ.
વરસાદ બઉ જ પડ્યો.
બઉ જ બઉ જ બ શું વાવેતરમાં મળ હમ વાવેતર માં મળ શું.
કપાસ વાયો છે, બાજરી વાય છે.
બરાબર બરાબર.
હમ.
તમારે જમીન કેટલા વિઘા?
અમારે જમીન હાથ વિગા હ.
સારું કેમ?
હા.
બરાબર, તમારા કાકાને એમના હશે ને પછી?
હા અમાર કાકા એમને હ ને જમીન.
એમ, તમારી સા વગ તમારી કકાની છે ગ. અચ્છા દી.
ટોટલ ચૌદ વિગા.
ના બરાબર સરસ કેહેવાય છે જમીન હોય તો.
હા.
શું પછી હવે આવવાનું પછી, બીજું હ ફરા.
ચાર વીઘા કપાસ કર્યો છે અનેને ત્રણ વીઘા બાજરી.
દપાવી કવે?
ભાવિન કપાસ ખાસો મોટો થઈ ગયો.
બરાબર ક્યારે આવશે જાણાવા.
જાણા તો આ ચમા હુંજતુ ર એ પછી આ.
બરાબર.
હા.
બીજું શું ચાલે તમારે?
બસ શાંતિ ચાલે છે હાલ તો વરસાદ નથી આવ્યો રાતે આવ્યો તો.
રાત્રે આવલ કેટલ આવ રાત્રે માપ ન આવ્યો છે ને તો?
રાત્રે તો બે કલાક જેવો આવ્યો.
બે કલાક વડસાક મળડું રાત્ર્રી?
હા.
શું વાત કરો અમારે તો દસ પંદર મિનટ આવીને કઈ જતો રહ્યો.
અર તો આવે હતો આજ.
હમ ના અર ના તો.
રાત્રે કાલે પણ આવે તો આજે પણ સારો આવ.
બરાબર સરસ સરસ. અને તમારે શું હાલ ચાલે છે નોકરીમાં?
નોકરીમાં તો સારું જ ચાલે છે આજ તો રવિવાર ની રજા છે.
બરાબર. સરસ સરસ, એટલે નોકરી રવિવારને તમે જતા નથી એમ?
હા આ રવિવાર ની રજા હોય અમારે.
બરાબર, તમે પણ ઓટોમારો ચાલે ને તમારે જવું હોય જઈએકો ને?
હા જઈ કે. ઓવર ટાઈમ તો નથી આપતા, પણ રજાઓ ન કપતા અમારે.
અચ્છા.
ઓવર ટાઈમ નથી પડ્યા હા સારું કેવાય.
હ કેટલી પડોસર રાજા મહિનામાં.
મહિનામાં તો એ એક બે પાડી દિ હતા.
પાડી દીવા ની
હવો.
ને પાડી દો પાડી જ દેવાની.
પાડી દેવાની, કામ હોય તો પાડવાની નક નઈ પાડવાની.
હા બરાબર છે ખોટી પાડીને પાવ શું કરવાનું એમ ને?
હા.
સાચી વાત છે, તમે શું કામ કરો નોકરીમાં?
આપડા લેબોરેટરી માં ટેસ્ટિંગ.
ટેસ્ટિંગ કરો એમ તમે?
હા, હા.
બરાબર તો તમે અ તમારું ડેઝી ડેઝિગ્નેશન શું કેવાય.
ઈ હાલ પર માં.
હા.
તો તમને વાયરીંગ ફાવતું હોઈએ.
એટલે ઈ ઈ પ્રકારના હેલ્પર ને
તો પાઇ કઈ પ્રકારના હેલ્પર
લેબોરેટરીમાં હેલ્પર ત્યાં એન્જિનિયર નહી આવતા હા.
એન્જિનિયર છે ન તમે.
ના એન્જિનીયર ની હેલ્પરમાં.
એલ્પરમાં એટલે એન્જિનિયર નહીં હેલ્પ કરવાની.
હા.
મદદ કરવાની એમ ને.
હા.
બરાબર એટલે એન્જિનિયર હોવા તમને ખાલી આવુ કઈ આવું કરો તમારે કરો ને એમ ને.
હા હા કામ કરવાનું અમા.
હમ્મ હમ્મ હામ એન્જિનિયર ને કહેવાનું ભાઈ તમે કોઈ દડો કામ કરો એમ.
એમ તો કરે ને એમાં એન્જિનિયર બી સારા
એમને સરસ સરસ લે એન્જિનિયર સારા છે એમને.
હા.
બરાબર હા સારું સારું તમારે ખ્યાર બધા મજા માં.
મજામાં જ છે એ તમારે કેવું.
આપડે બધા રેયાડી.
હા.
બરાબર બાલ આ બાજુ આવેલા કોઈ દિવસ.
બાળવા બાજુ તો નથી આવે પણ અમારે એક ભાઈને જોખમું હતું તે ચારું મકું આવ્યા હતા ચારું.
અરે યાર સારું પાય અમારા ઘરે ના અવે અયાર આપડું ઘર તંની નજીક થાય.
હા બાળવાથી જ નીકળ્યા હતા.
હા.
બાલવાથી જ નીકળ્યા હતા.
આલા યાર કોસાથી ની ગયા હતા.
હા કો કોશો નહીં.
તો
કોસા પ્રોપર કોસા ના તા જ વાચ જે પેલો રસ્તો પડે ને હા.
અચ્છા બરાબર હું અચ્છા હું દિવસે બાર હતો.
હમ.
હું તમે ગયા રઇવારના આયાતાન?
હા, જ્યાં તેં અગર.
હમ, ગયા રવિવારના હું અતો સરીજ.
હા હા સરીયા.
તો પછી મને હમા જતો હતા પાવાના પણ હું બાર હતો. પણ બાલવા થી નીકળે મને ખબર છે મને એમ કે ત બારું બહાર અ અઘાર થઈને ચાલું એક રસ્તો હોય ત્યાંથી આયા છો મને એવું.
ભાઈ ત્યાં પણ સારું જ છે મંદિર ત્યાં પણ.
તાઈ મંદિરે ગયા હતા શિગોતર મંદિરે ઉત્યા હતા.
શિગોતર માના મંદિરે પણ જેયા હતા ત્યા ભઈ અમારા પૈ હ ન એ બાધા લીધીતી તે, માનતા પૂરી થઈ ગઈ.
બરાબર.
ત્યાં પણ ગયાતા.
ના સરસ સરસ, કયો કઈ માતાનું મંદિર હતું ચાર રૂપમાં?
હ?
સ્વરૂપમાં કઈ માતાનું મંદિર અતુ?
એ ચેહરમાંનું.
ચેહરમાંનું મંદિર.
હા.
બરાબર. સરસ સરસ. વાંધો નહી હવે આ બાજુ આવ તો ઓટો મારજો ઘર બાજુ.
હાલું ચોક્કસ મારશુ.
બરાબર, તો મામાન ઘર કયા ગામ છે?
કીમબુઆ.
અચ્છા, કીમબુઆ આ ચાર રૂપ બાજુ આવીયુ એ જ ને કિમબુઆ? અગર ચેમ્બા કે ને કિંબુઆ.
ચેબા ચેબા.
એવું કેમ કેવું ચેબા ન કિંબુઆ, બે નામ કેમ એક ગામના?
એ તો મનેય નઈ ખબર એ તો.
એ મામાન પૂછવુ પડે. મામાનને ખબર હોવી જોએ ને મામાન પૂછી લેવાનું કે મામા બે નામ કેમ છે આપણા ગામના?
એક ખોટું નામ ને એક
એટલે ચેબ્બા ખોટું છે આમ કિમબુઆ છે.
ચબ્બા તો એક ગામના હ ને ચેબ્બા ચેબ્બા કરે હે.
હા ગામના ચેબ્બા જ કે, પણ બારના કિંબુઆ કે. અમુકના કીંબુઆ ચેબ્બા બધું ક્લીન થઈ જાય છે બસ. આમાં બેહવાનું હોય ને ત્યારે કિમ ચેબ્બા કે એટલે કોઈ ખ્યાલ ના આવે.
હા.
પન કિમબુઆ કે તો ખબર પડે કે ભઈ કિંબુઆ એટલે એમ.
હા.
એટલા માટે. ના ના બરાબર છે. તમારે લગ્ન બગન થઈ ગયા?
થઈ ગયા, અવ પયણવાનું જ છે લગન.
ક્યારે ક્યારે?
હવે એક બે વરષમાં જ.
એક બે વર્ષની અંદર એમ?
હા.
બરાબર સગઈ બગઈ થઈ ગઈ?
સગાઈ હવે કરવાની જ છે.
ક્યારે કરવાની?
કીધું તો ખરી એ બે વર્ષમાં.
અરે એવું ના હોય ને એક વર્ષ માં સગાઈ કરવાની એક વર્ષ સગાઈ રાખવાની બીજા વર્ષે પેણવાનું એટલે એટલે હગાની ખબર પડે એમ.
હા તે થયા ન એક બે વરસ થયાન.
હમ એક બે વરસ થઈ ગયા એમ?
હા.
હમ. એટલે અત્યારે શું બધું ખ્યાલ આવે વેવાય કેવા છે છોકરી કેવી છે.
હા, હા સાચી વાત.
એટલે આપડે ખબર પડે એમ કે હગાની.
હમ.
તકલીફ હોય તો એ થાત થાત જ જે થાવું થઈ જાય પછી પાવું પેણી ને પાવું તોડવું ને ફોડવું એના કરતા.
એવું નહી કરવાનું.
ના ના એવું કરવું તો નહી હતું કોઈ ન ભગવાન કરે એવું ના થાય શું અત્યાર બધું જોવું સારું એમ.
હા. સાચી વાત.
પેલા શું હતું કે લગ્ન થઇ ગયા ને એટલે ગમે એવું દુઃખ હો કે સુખ રહેવું જ પડે અત્યારે એવું નથી.
હમ.
અત્યારે તમને સારું લાગે તો રે ને તો જઈ એડી એટલે એને ક આપડો કો ખર્ચો માથે પડે એના કરતા શું કરવાનું એકાદ વર્ષ સગું રહે તો આપણે ખબર પડેકે વેવાય કેવા છે, બરાબર ને છોકરી કેવી છે. હા એટલે એ ખ્યાલ આવે એટલે એટલે એવું રે સારું એમ.
હમ.
બરાબર. બીજું કોણ નવીનતામાં આપડે ચાલે. ધંધામાં તો કઈ છે નહી આપડે એવું. જોબ કરીએ છીએ કન્સ્ટ્રક્શન લેબમાં.
હા એવું.
અલગ અલગ ટેસ્ટિંગો કરીએ હા.
શું ટેસ્ટિંગ કરો?
અમે સોઇલ ટેસ્ટિંગ કરીએ, બ્યુટમિન ટેસ્ટિંગ કરીએ, સીમેન્ટ ટેસ્ટિંગ કરીએ, સ્ટીલ ટેસ્ટ કરીએ બરાબર. પછી વોટર ટેસ્ટિંગ કરીએ છીએ કેમિકલ સિમેન્ટ કરીએ છીએ બે ટીમી હા, હા. તમારે જોવ હોય તો આવજો લેબ બાજુ બતાવીશું તમને.
હા હા આવશું ચોક્કસ.
લેબ જોઈ છે ને આપડે?
હા.
હમ આવાનું કોક ઓટો બોટો મારવાનો.
આવશું.
નવો ઘરો બનાવો તો બી સેમ્પલ બેેમ્પલ લઈને આવવાનું.
હા.
બરાબર ડબલ ભાવે તમને ટેસ્ટિંગ કરી આપીશું હમ તમારા બીજાના હજાર લેતા હશું બહારના તો તમારા બે ત્રણ હજાર લઈશું વધારે લઈશું એ વાંધો નહીં. આવવાનું જ
એવું હોય એ, ડબલ ભાવ?
હ ગામડા ડબલ હો યાર.
તો ઉચો ના લેવાય એ?
ઓછા કરી ના લેવા ના પેલા અમદાવાદ થી આવે એમને ભાડું ના થાય બે ત્રણ હજાર. હજાર રૂપિયા ભારું થઈ ગયા તમાર પા તમાર ના થાય ને તમે ગામ જ છો ને.
ઓળખાણ થી ઓછા ના લો?
ઓળખાણ કોને ઓળખાણ તમે કોને ઓળખો તમે?
તમને.
અમને ઓળખો ને શેઠને ક્યાં ઓળખો છો.
જેેઠ ને નહી પણ તમારી ઓળખણ
છાર ચોલ આવજુ અરે અડધા ભમ કરી આપશું એમ એમ કઉ છું. હમ્મ, ડબલ ફાવ ના લે ને તમારો કરના નો ડબલ ફાવ લે.
હમ્મ, હાચું વા.
અડધા ભાવ લઈશું.
હમ્મ.
ક્યારે બનાવું, મકાન ક્યારે બનાવવું?
મકાને હવે મણા નવું ખાલી લીધું.
બરાબર.
ત્યાં બનાવવાનું છે.
નવું ખાલામાં બનાવવાનું છે એમ કેઈ બાજી લીધું ખાલુ?
ખાડું અમારે ઘરની બાજુમાં જ પડી રહેતું હતું ખાડું. એક પાય નું ગામમાં તે અમે એ પેકે વેચવાનું છે અમે લઈ લીધું બાજુમાં હતું તે.
બરાબર, સરસ સરસ. વાંધો નઈ છાપરું બાપરું બાંધ છાપરું પેલાં બાંધ તમારું ખેતરમાં છાપરો વાપરો બાંધો ને.
હા.
તે અમે અયા ફીઝી ટેસ્ટ કરાવ તો અમે કરી આપીશું.
સાપરા નું થાય?
હઉ બધું થાય કેમના થાય.
તે બિલ્ડિંગ નું જ થાય ને ટેસ્ટિંગ?